હલ્લો.
હા બોલ શું કરતી છે
હા કાંઈ નહીં આ બેસી તું શું કરે
કંઈ નહીં બેસેલીશું
બરાબર થઈ ગયુ એવું રસોઈ એવું
હા રસોઈ એવું થઈ ગયું
હા હજી વાત છે
હા.
તમે દસ વાગે ખાઈએ તમે
અમે પણ દસ વાગે
બરાબર તો આટલું જલ્દી રસોઈ
હા રસોઈ કરીને રોટી બનાવી છે મે હવે બીજું શાક જે બનાવાનું છે તે મમ્મી બનાવી દેશે
બરાબર. અમારું વાત છે હજુ ડિસાઇડ નથી થયું
એ તો ડિસઇડ તો કરશે મમ્મી લોકો પછી બનાવશે.
હા એ ટાઈમ પર અમારે ડિસાાઈડ થાય
હ હા.
એ પણ લેટ જ જમીએ તો પછી
હા લેટ પ્લેટ થી બનાવે તો સારું ગરમ
હા એજ ગરમ ગરમ જ ખવાય
હા ઝાડુ પડી જાય પછી મજા નહી આવે.
હા એજ શું કરે બીજું
કઈ નહી બેસી લેલી છું હવે થોડું થોડું અકાઉન્ટ પેલું થિયરી કાઢી છે વાંચવા માંડીએે એક એક બે ટોપિક સ્ટાર્ટ કરીએ.
અચ્છા મને પણ આપજે થોડું
હા, સારું. બઉ બધા થિયરી ટીક કરાવી છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન
બરાબર. અમે ઇન્ટરનલ નું છે એટલે
ઇન્ટર્નલ એક્સર્નલ બેનું એમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરાવી દીધા છે આખી બુકમાં જ આપડી
બાય તાણ હા
એટલે તેમાંથી વાંચી લેવાનું એમ.
સારું વળી, હમણાં થી કરાવી દીધું તો આપણને ખબર પડે.
હા, અને.
હા, એટલો ખ્યાલ આવે કે શું કરવાનું છે, શું વાંચવાનું.
ઓકે. ટાઈમ છે આપણને.
પાછું હમણાં હવે બધા ટહેવાર ચાલુ થઈ જાય, વાંચવાનો ટાઈમ નહીં મળે. એના કરતા હમણાં થી કરેલું હોય એ સારું.
હા, એ જ. તહેવાર મે એમ બી કોઈ પણ સ્ટુડન્ટ નહી વાંચશે. બધા એન્જોય કરવામાં જ બીઝી હોય.
હા, એજ.
એમ પણ, તહેવાર આવે તો એન્જોય તો કરવા જ જોઈએ.
વર્ષ માં એક વાર આવીને જોએ તો, કરવું પડે ને.
હા, જ પછી એટલું બી એન્જોય નહીં કરવાનું કે આપણું સ્ટડી ખોરવાઈ જાય.
હા.
થોડું સ્ટડી પર બી ધ્યાન આપવાનું, એમાં બી ધ્યાન આપવાનું.
બંને પર ધ્યાન આપવું જોઈએ.
હા. હવે આપણને કોઈ એમ તો નથી કેતું કે, આખો દિવસ લાગી જ રહો. ડીમાં એન્જોય કરવા દેતા સા આપણને. હા.
ફોન બી જોવાનું, સ્ટડી બી કરવાનું.
એ જ તો.
તું શું સ્ટાર્ટ કરે વાંચવામાં?
મેં આ બધા ટોપિક કરાવ્યા છે. થોડાક તફાવત એવું છે. અમુક શોર્ટ ક્વેશ્ચન છે એવું છે. એ લઈને બેસેલી છું હ. હા, અકાઉન્ટ થિયરી છે ને. થિયરી ન આખું છે ને, આપું. એમાં બધી તય છે ને, ટૂંક ને અને બધું એલે એ બધું કરીએ. ના, લખાવ્યું તો નથી, બટ ટીક કરાયું છે. જેમ ઇમ્પોર્ટન્ટ. હા, બુક્સ મેં એકાઉન્ટસ ની લીધી છે. બીજી બધી બાકી છે.
બરાબર, મારે પણ લેવાની જ છે. સોમવારે લઈ લેશું આપડે.
હા, સારુ. આપડે સવારે બીજી બધી બુક છે એ લઈ લઈશું.
હા, મારી બધી જ બાકી છે.
એમાંથી આપણને ટોપિક મળી જાય ને.
હા, એજ. બુક હોય, તો સારું પડે વાંચવાનું પણ કંઈ ખબર પડે.
હા, એજ ને. ને હવે તો, આપડા અસાાઈનમેન્ટસ બી આવી જશે.
હમણાં આવે અસાઈનમેન્ટ.
હા હવે સપ્ટેમ્બરમાં એક્ઝામ છે એટલે આ મંચ પૂરા થશે એટલે એન્ડિંગમાં આપી દેશે આપણને.
હમ ઓગસ્ટ માં આપી દેશે.
હા, એ સિવાય આપે હવે ઇન્ટર્નશીપ પણ આવશે ને.
હા, ઇન્ટર્નશીપ પણ આવશે.
મે ઇન્ટર્નશિપ. ના, બાકી છે. હવે જોઈએ.
અમારા મેમ કેતા હતા, અમારામાં જે લેક્ચર લેવા આવેલા ઇન્ટર્નશીપ એ લોકો તરત આપે, એટલે ત્યારે આપણાથી શોધવા નહીં જવાય એટલે હમણાં. સ્ટાર્ટ કરી દેવું પડે.
એજ નને પ આપડા ચાર ફોર્મ આવશે ને બે ફોર્મ પેલા આપણે ક્લ કરવાના છે.
હા. એટલે હમણાંથી સ્ટાર્ટ કરી દે શોધવાનું તો સારું.
હ સર બદલાવેલું એ દેએ સર પ્રોજેક્ટર પર.
હા.
કઈ કઈ જગ્યા પર આપણાથી જઈ શકાય. એકસો ને પંદર જેવી જગ્યા આપડી જે વી એન એસ જીયું છે. તેને બહાર પાડેલી છે.
બરાબર!
એટલે તે પતે્યા પછી કેટલી એકસો પંદર જગ્યા માંથી આપડે કશે પન. જવાનું એમ.
બરાબર.
પાંચ અ ફિફ્ટીન તે જે આપડે જે કંપનીમાં જશુ તથી માક આપ. સેને ફિફ્ટીન થી આપણને અહિયાં થી આપશે.
એટલે એવું છે કે કંપની માં જ જવું પડે.
ના એવું કઈ નહી એમ.
કે કોઈ પણ એમ કોઈ મેડિકલ છે બેંક. છે એવું બધું માં.
બેંકમાં જઈ શકાય મેડિકલ નું નથી કદાચ તો.
એ ન આવતું મેડિકલનું.
ના મેડિકલ નથી બેંકમાં જઈ શકાય.
બરાબર તો આટલા બધા સ્ટુડન્ટ ને પછી કેવી રીતે લેય.
એ શોધવાનું છે એટલેજ તો. એ શોધવા જ પડશે આપણેે જ્યાં જવાના છે ને.
હા.
અછા પેલા બે ફોર્મ આપશે આપણને. એ ફોર્મ આપણેે જે ઓફિસમાં જવાના ને એ ઓફિસમાં. એ ફોર્મ લઈ જવાનું એમના સમ સિક્કા કરાવાના. એમની પાસે લખાવાનું કે અમે આ તમારો સ્ટુડન્ટ છે. એના અમે રાાયખા સેન્ટનશીપ પર.
બરાબર.
પછી એ ફોર્મ આપડે આપણી કોલેજમાં આપવાનું છે.
હા.
પછી કોલેજ વાળા એ ફોર્મ પર સહી સિક્કા કરીને આપશે. તે ફોર્મ પછી આપડે અહિયાયા આપી દેવાનું પાછો અને આપવાને પછી એક ડાયરી આપશે. એ ડાયરીમાં આપણે તા ગેયને ડેલી શું કર્યું શું કામ કર્યું કેટલા. કલાક કર્યું બધું લખવાનું અંદર.
અચ્છા.
એકસો વીસ કલાક કરવાના છે એક મંથમાં.
મેમ કેતા હતા આ કોઈ અસાઈનમેન્ટ નહી મળે.
હા.
એમાં પણ કેટી આવી શકે એટલે એમાં એ ઇન્ટર્નશીપ. કરવું ત્યારે જરૂરીજ છે.
હા ફરજયાત છે ઇન્ટર્નશીપ વગે આપણને ડિગ્રીની મળશે ને.
હા અચ્છા એટ.
ડિગ્રી મેન છે આપણા માટે.
હમ.
એટલે પેલા ઇન્ટર્નશીપ કરવા પડશે જ આપડે કમ્પલસરી છે ઇન્ટનશીપ. સો માર્ક્સ છે
તું શોધી છે કોઈ
ના મેં હજુ નથી શોધી મેં હવે જો મા બાજુ આપણા સાઈટ કસે લાગી જવાય તો
કોઈ જોયું તો હશે ને પણ.
આ બાજુ સીએને એ બધી ઓફિસમાં કરેલું છે પણ અત્યારે એ લોકોની શું. કેન્સી નથી.
બરાબર મેં કોઈ બેંકમાં જવા જોઉં.
એજ બેંકમાં છે એવું પૂછી લઈએ મબ જેમ.
બેંકમાં સાત આઠ સ્ટુડન્ટને રાખે એમ કે છે એ લોકો.
હા.
મેમ ટીડીએસી લેક્ચરમાં કીધા હતા બેંકમાં છે ને સાત આઠ સ્ટુડન્ટને રાખે.
સારું છે તો સાત આઠ રાખે બધા સાથે હોય તો વધારે સારું.
હા એજ.
એ લોકો આપણને શીખવી બી દઈ નવું નવું પછી આપણને અગાડી જતા પ્રોબ્લેમ નહી થાય.
હા.
ને એમને જો આપડું એમ કામ ગયમું. તો અગાડી જતા હું આપણને એમ તક મળી જાય ત જોબ મળવાની
એટલે એમ જ મળે
એમ નહી એમ એમને જો કામ આપલું ગમી ગયું તો એ લોકો એમ પછી આપણને ક ને ડિગ્રી મળી જાય પછી આપડે જોબ સુધી ત વેકેન્સી હોય તો આપણને મળી જાય એમ ચાન્સ વધારે મળી જાય એમ આપણને
અચછા બરાબર સારું તો પછી પણ ચાલે ત્યાં જ જબ મળી જતી હોય તો
પૂછી લેવાનું આપણે સ્ટાર્ટ કરી દેસું નને તો જ આપણને મળશે
હા એજ કેમકે ટાઈમ પર તો બહુ બધા સ્ટુડન્ટ કેમક મેળ પડે નહી મેળ પડે
બહુ બધા સ્ટુડન્ટ છે ને થોડી અમના
હા
દટલે
બેંકમાં મિનિમમ દસ જણા લે
હા બે બેંકમાંલ નહી બેંકમાં તેમ બી વધારે હોય જ કારણ કે આપડે અહંયા બેંક બહુ બધીશું ને
બહ બરી છે
અમુકમાં લે અમુક બી લેવા કરે એમ
હા
આપડે તગ એને પૂછવાનું હા સર્ટિફિકેટ તો આપને આપણી એજ આપશે પ્રોવાઈડ કરશે આપણી કોલેજ જ
હા એ તો કીધેલું મેં અમે તે દિવસે
હા
ક એમાં પણ કેટી આવી શકે
એવું કીધું હતું
એ હા આપડે જો ઇન્ટર્નશીપ ના કરીએ ને તો આપણને એમાં કેટી મળે
હં ઇન્ટર્નશીપ ના કરીએ તો અને
હા એટલે કરવું ફરજયાત છે આ કોઈ અસાાઈનમેન્ટ નહી મળે એમ કે આવતા
એટલે એ તો કરવા જ પડશે ઇન્ટર્નશીપ આપોણા નો સબ્જેક્ટ છે ઇન્ટર્નશીપ તો
હા એક સબ્જેક્ટ જ છેલ્લે
સો માર્ક્સ નું છે ઇન્ટર્નશીપ પછી એના વગર આપણને ડિગ્રી ની મળશે ને જો ડિગ્રી જ ન મળે તો આપણે ભણેલુ શું કામનું